હા તમારો.
આવે છે આવે છે.
હા તો છે કે પર્યાવરણ વિશે, પ્રદુષણ વિશે.
હા.
તો આજ
જે
સમય કે જેને કો કરવું બહુ અઘરું બની ગયું છે. એમ તો શું કેશો પ્રદૂષણને અટકાવું જોઈએ કે પછી, એના માટે શું કરવું જોઈએ નિકાલ માટે એના માટે?
અત્યારે તો આપડા દેશમાં બો પ્રદુષણ વધી ગયું છે અને અત્યારે કવું પડે એમ જ છે. કારણ કે પ્રદુષણ ના લીધે ઘણી બીમારીઓ ફેલાય છે, ઘણી બીમારીઓ ફેલાય છે પછી. ઘણા એવા રોગ ને બધું થાય છે. એટલે આપળે પ્રદુષણ થાતું તો અટકાવું જ પડે એમ છે.
હા બિલકુલ બિલકુલ.
ને અત્યારે આપળા દેશમાં જે આ નોઈસ પોલ્યુશન થાય છે વધારે પછી અ હવામાં પણ ઘણું પ્રદુષણ ફેલાળુ છે. આ વાહનો ના કારણે, તો એ બધું અટકાવું જોઈએ આપળે.
હા હા બિલકુલ બિલકુલ કેમ કે, ઘણું બધું એવું પ્રદુષણ હોય છે કે જેના લીધે પછી. કે ઘણા બધા પ્રદુષણ હોય છે. એર પોલ્યુશન છે, પછી પાણીનો બગાડ જળ પ્રદૂષણ છે. પછી ઘણા બધા ઘોઘાટના વાહનો હોય. જેના લીધે પણ એ અવાજનું પોલ્યુશન થતું હોય છે. એટલે દરેક વસ્તુ જાતે જ આપડે એનું સોલ્યુશન લાવવું પડતું હોય છે એમ. એટલે કે ઘણી બધી એવી ક્રિયાઓ હોય છે. જેના મશીનો હોય છે, જેનાથી આપણે એ વસ્તુને નિયંત્રણમાં લાવી શકતા હોય છે એમ એટલે મારું એવું માનવું છે કે કંઈક ને કચઈક આપણે પણ અ જ પાણીના અત્યારે તો કેવું છે કે ચોમાસાાની સિઝન હોય એટલે વરસાદ બઉ વધારે આવ તો હોય અને વરસાદ વધારે આવવાના કારણે, પછી જ્યાંને ત્યાં પાણી ભરાતું હોય છે એટલે વરસાદ આવવાના કારણે ક્યારેક અ અગાસી ઉપર પાણી ભરાઈ જતું હોય છે. ક્યારેક નીચે પણ જમીન ઉપર પણ પાણી ભરાઈ જતું હોય છે. ક્યારેક રોડ ઉપર પાણી ભરાઈ જતું હોય છે. તો ક્યારેક ટાકામાં આપણેે જે પીવાનું જે પાણી આવતું હોય છે એમાં પણ ક્યારેક લીલ જામી જતું હોય છે તો મારું એવું માનવું છે કે દરેક અ વસ્તુ સાફસફાઈ રાખવી જોઈએ કેમકે સાફ સફાઈ નઈ રાખીએ તો પછી કંઈક ને કંઈક અ મેલેરિયા છે કે ડેન્ગ્યુ છે તો એવા તાવ થઈ શકે તમારું શું કેવું છે આમાં? તાવો કયા-કયા પ્રકારના હોય છે ને કઈ કઈ રીતે આમાં પ્રદુષણ થાય તો શું શું પ્રોબ્લેમ પડે?
અત્યારે ડેન્ગ્યુને મેલેરિયાને ઈ બધાં મ ચ્છરના કારણે થતાં રોગો છે.
હા, બિલકુલ.
તો પાણીનું પ્રદૂષણ થશે અને ખાબોચિયાને બધું ભરાશે તો એમાં મચ્છર થવાના જ છે. તો એના એ પછી મલ્ટીપ્લાય થશેને વધારે ને વધારે છે મચ્છર એના લીધે બીમારી ફેલાવાની વધારે શક્યતા રેય છે. તો ડેન્ગ્યુને મેલેરિયાને એ બધાં મચ્છરના કારણે થતા રોગો છે. તો આપણેે બધી સાફસફાઈ રાખવી જોઈએ અને તરત કાઈક નિકાલ લાવવો જોઈએ.
બિલકુલ બિલકુલ હા એટલે કંઈક ને કઈક એનો નિકાલ આવવો જોઈએ કે જેના થી મચ્છરોનું પ્રમાણ ઓછું થાય અને જલ્દી જ પાછું અ ચોમાસું પણ જતું રે અને પાછું જે પાણીનો ભરાવો છે. તો એ પણ ધીમે-ધીમે ઓછો થાય અને લીલ વગેરા જામી જતું હોય છે તો એનાથી પણ બઉ બધું નુકસાન થતું હોય છે એટલે તો ઈ પણ એક વાત છે એટલે દરેક અ વ્યક્તિએ સમજી વિચારીને અ ખૂબ જ ચોમાસામાં કાળજી લેવી જોઈએ અને એવાં પણ વાત કરીએ તો, ગામડામાં અને સિટીમાં પ્રદુષણ બવ જ વધારે ફરક દેખાતો હશે તમને પણ એટલે ગામડામાં તમે જુઓ તો પ્રદુષણ આટલું બધું નથી થતું એમ કેમ કે ન્યાં આબોહવાને અસર કરતાં ઘણાં બધાં એવા પરિબળો છે. કે જેનાથી વરસાદ પણ સારો થતો હોય છે અને પ્રદુષણ પણ ઓછી માત્રામાં થતું હોય એટલે સિટીમાં તો કેવું છે કે ફેક્ટરીઓ મોટી-મોટી હોય છે એટલે ધુમાડાના કારણે પછી વાદળો નથી બનતાં વાદળો બનતાં નથી એટલે એસિડવર્ષા આવે છે એસિડવર્ષા આવે જેનાં કારણે લોકાઓ લોકોનાં ઉપર વરસાદ થાય જેના કારણે ઘણાં લોકો નાહવા માટે ધાબા ઉપર આવતા હોય છે એટલે એના લીધે પણ ઘણી બધી રોગો રોગપ્રતિકારક કેટલીક શક્તિઓ એના શરીરમાં પ્રવેશ કરતી હોય એના કારણે પછી તે લોકો બીમાર પડતાં હોય છે એટલે મારું એવું માનવું છે કે દરેક વસ્તુનું કંઈક ને કઈક સોલ્યુશન હોય છે તો મારું એવું માનવું છે કે રાબેતા મુજબ આપડે કઈ પણ એવી બીમારી થતી હોય. તો આપડે તાત્કાલિક આપડે ડોક્ટર પાસે સારવાર લેવી. જોઈએ એમ કે જેનાથી થોડીક રાહત મળી શકે તમે શું કેશો એના ઉપર?
સાચી વાત છે તમારી, આપડે ગામડામાં તો રેતા હોય તો ન્યા તો ઘણાં વૃક્ષ વૃક્ષો ન હોય. એટલે આબોહવા અને પર્યાવરણ સારું રહેતું હોય છે. ઓક્સિજન નું પ્રમાણ વધારે હોય ઠીક પણ સિટીના વિસ્તારમાં તો વધારે વાહનો ના કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધારે નીકળતો હોય એટલે લોકોને રોગ થવાની શક્યતા વધી જતી હોય છે. તો આપડે સી સિટી માં ઈ અંગે ઘણા પગલા સરકાર ને લેવા જોઈએ ને બધું પ્રદુષણ થતું અટકાવવું જોઈએ અને નોઈસ પોલ્યુશન વગરના વાહનો વાપરવા જોઈએ ઇલેક્ટ્રિક વાહનો વાપરવા જોઈએ એટલે પ્રદૂષણ થોડુંક ઓછું ફેલાય અને મા લોકોને જીવવામાંને મજા આવે.
હા બિલકુલ બિલકુલ કેમ કે પ્રદુષણ જ એટલું વધેલું છે. એટલે દરેક લોકો એ પોતાને જીવન જીવવું બહુ મુશ્કેલ બની ગયું છે. એમ એટલે દરેક લોકો એ પોતાનું જીવન જીવવું હોય તો એના માટે બહુ જ મુશ્કેલથી એનો સામનો કરવો પડતો હોય છે. એટલે ઘણી વાર તમે પણ અનુભવ કરી ચુક્યા છો કે આપડે એર પોલ્યુશન પણ બઉજ વધારે થતું હોય છે. એટલે એને પણ અટકાવવા માટે સખત અને સખત પ્રયત્ન બધા લોકો કરતા હોય છે એટલે એ પણ એક નું ખુબ જ વધારે પોલ્યુશન થતું હોય છે તો એના માટે પણ સરકારે ઘણી બધી યોજનાઓ છે. અમલમાં મૂકી છે તો એ દરેક યોજના ન આપે લાભ લઈ અને પ્રદુષણને થતું અટકાવા અખત પ્રયત્નો કરવા જોઈએ. એમ તો તમાર શું કેવું છે એમાં પ્રદુષણ વિશે?
સાચી વાત છે ઈ આપડે બધું અત્યારે જરૂરી છે અને ગામડાના પણ અમુક અમુક આપડે નુસકાઓ વાપરવા જોઈએ લીમડાનો ધોવાડો કરીએ એના કારણે મચ્છર ઓછા ફેલાય અને બધા સ્વસ્થ રે તો સારું રે વધારે
હા બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે લીંબડો આપડે એક ગુણકારી કહી શકાય કે એના થી ઘણી બધી દવાઓ પણ બનતી હોય. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ નો સામનો કરી શકે અને જેનાથી આવનારા ભવિષ્યમાં પણ અ લીમડાનું આપણેે વાવેત ખતર કરવું જોઈએ જેનાથી ખેતરમાં બે ત્રણ લીમડા હોય તો એનાથી પણ ક્યારેક એવો રોગ થતો હોય તો એનાથી મટાડી શકાય છે એટલે ચોક્કસપણે તમે વાત કીધી તો સો ટકા સાચી વાત કહી શકાય કેમ કે ઘણા બધા એવા રોગો છે કે જે દવાઓથી નથી મળતા એટલે એ રોગો પછી કરવા પડે છે સર ખાયબ લીમડાના પાન થી શું કેશો તમે?
સાચી વાત છે અને ઈ બધી વસ્તુ નો અત્યારે ઉપયોગ કરવો જોઈએ. પણ. શહેરી લોકોને બહું ખબર નથી પડતી એટલે એ ઉપયોગ નથી કરી શકતા. અને જે પ્રદુષિત પાણી હોય એને પણ આપણેે ચોખ્ખું ફિલ્ટર કરીને પીવું જોઈએ જે તે પાણી આવે છે તો એને ફિલ્ટર કરીને આપડે પીવું જોઈએ તો પ્રદૂષણ ઓછું ફેલાય અને આપડે ધ્યાન રાખવું જોઈએ પાણી.
હા બિલકુલ બિલકુલ સાચી વાત છે તમારી કેમ કે ઘણું બધું એવું પાણી પ્રદુષણ હોય છે ફેલાતું હોય તો એ પણ ચોક્કસપણે કાળજીપૂર્વક એનું ધ્યાન રાખવું એ પણ એક આપડી નૈતિક ફરજ છે એટલે દરેક વસ્તુમાં આપણેે બધી વસ્તુમાં ધ્યાન રાખીશું અને આગળ જશું તો આપડું એક ભારત સ્વચ્છ ભારત મિશન કરીને યોજના ચાલે છે તો શું તમે એમાં જોડાવા માંગશો
હા હા જરૂર જોડાાવવા માંગશું અને આપડે દેશને થોડાક કામ આવી શકીએ એવું જરૂર કરવા માંગશુ આપડે
હા બિલકુલ કેમ કે એ મિશનમાં આપણે જોડાશું તો લોકો જાગૃત થશે અને ધીમે ધીમે જેમ અભિયાન મોટું થશે એમ આપડે પછી મોટા નેતાઓને પણ એમાં સામેલ કરું તો જેથી આપડું અભિયાન એક સખત બને અને આગળ જાય અને આવનારી જનરેશન એ આવનારી જેે છે એના માટે પણ એક લાભદાયક મિશન બને એવા પ્રયાસથી અખાત પ્રયત્નથી આપણે સંપૂર્ણ આપડું જ્ઞાન તન મન ધનથી આપણે એમાં પોતાનો સમય ફાળવશે અને આવનારી સમસ્યા અને આવનારી જનરેશનને જાણ કરીશું અને એને સુધારવાનો અથાત પ્રયત્ન કરીશું એવો આપડો એક નિર્ણય કરીશું તો તમે શું કેશો તમે કેટલા લોકો જોડાવા માંગો છો એમાં
સાચી વાત છે પણ આપડે અત્યારે આપડી આવનારી જનરેશન જે પેઢી છે એને જ આપણે આવી સલાહ આપશું કે જે પ્રદુષણ અટકાવવા માટે નાનપણથી જ તે વધારે પ્રેરિત થાય અને પ્રદુષણ અટકાવે એવું આપણે ઈચ્છીશું.
હા બિલકુલ બિલકુલ તો આપડે પ્રદુષણ ના અભિયાનમાં કાલથી જ જોડાઈ જશે તો કાલે આપડે પાછા મળીશું બરાબર છે
સાચી વાત છે કાલે મળીશું ચોક્કસ ચોકસ